હલો.
હા બોલો.
કેમ છો શું કરો છો?
મજામાં છો, તમે શું કરો છે?
હ બસ જો નોકરી ઉપર પહચી હાર. બધું શામતા શ
એમ, તમાર અવાજ નથી આવતી બરાબર.
હવે આવે છે?
હા.
હા. શું તમે નોકરી કરો છો કે ધંધો કરો છો શું કરો છો તમે?
અમે નોકરી તો નહી કરવી હજુ. જ ઘેર ધંધો કરે છે.
હ હા હા. ધંધો છે તો સારું છે કોઈ ફિક્સ ટાઈમ આપવો કે રેતું નહી હોડ ધંધા માટે. મારે તો નોકરી છે એટલે મારે તો એવું હોય. જે ટાઈમ ફિક્સ હોય એ ટાઈમે ત્યાં પોહોંચી જવાનું. દસ થી નવ નો ટાઈમ છે તો મારે ત્યાંથી નવ થી દસ નો ટાઈમ
બરાબર, હ ટાઈમ એડજસ્ટ કરવું પડતું હશે.
હા એ બહ અઘરું થાય જાય છે. ઘણી વખત તો ઘરમાં નાનું બાળક છે તો ક્યારેની તબિયત ખરાબ હોય કેવું કઈ હોય. તો એને પૂરો ટાઈમ નો આપી શકું. કેમ કે નોકરી છે હા નોકરી હોય એટલે ત્યાં તો ટાઈમ આપવો જ પડતો હોય.
હા બરાબર.
ઘણી વખત એવો પણ વિચાર આવે કે જો આની જગ્યા એ ધંધો કરતી હોય. તો હું મારા ટાઈમે હું કામ કરી શકું, જે મારે ધંધામાં નથી થતું. નોકરી કરું હોત નોકરી કરું કે અને એ જ ટાઈમે પાછ, જેટલી ઈન્કમ આવતી હોય. એટલી જ ઇન્કમ આવે, એમાં કોઈ વધારે આ વખત ન કોઈ ઓપ્શન ન દે, જ્યારે જો તોટલી મેા મજા છોકરીમાં કરું છું એટલે ધંધામાં કરું તો મને વધારે આવક પણ આવી શકે.
હા બરાબર.
હ
મન તો તમને ખોટો ટાઈમ એડજસ્ટ કરવો પડતો હોય છે બટું ઘેરનું કામ કરવાનું બહાર જવાનું નો એનું બી સુરક્ષિત મે જવાનુ કરવાનુ
હા સાચી વાત છે બોવ બધું પેલું એ કરવું પડતું હોય છે. પણ એક વસ્તુ સારી છે કે નોકરી કરીએ છે તો દર મહિનો થાય એટલે ખબર હોય કે એક દસની વચ્ચે પગાર આવે છે. તો એ ટાઈમે મારે પગાર આવી જતો હોય તો મારે કઈ ખર્ચ કરવાનું કે કોઈ છોકરાની ફી ભરવાની કે એ બધું મારે ફિક્સ રેય છે કે ના મારે આટલો ટાઈમમાં હા મહેનત તો જો છે એટલી જ આમ તો મહેનત હોય છે. પણ ધંધા જેટલી આવક નોકરીમાં નથી લાગતી. નોકરીમાં તેથી આપણે મહેનત કરીએ હા જે આ ટાઈમે પોહચવાનું અને જે આપડું ફિક્સ જરૂર હોય આપણને એટલો જ એમાં પગાર મળે.
બરાબર હા મુજે પગારથી બી કામ થાય છે મુજે અ ઘેર મેનું બટું વસ્તુ તેના મે પૈસા જરાક કામ આવે છે ને. જે બરાબર પણ ઘેર ના ઘેર નો ધંધો બી સારો છે એમ તો અમે ઘેર ધંધો કરે છે ને. જે બહારથી વસ્તુ લાવે છે પછી ઘેર આયને બેચે છે મુજે બહારના લોકો આવે છે તે બી અમને પૂરવડે છે ઘેર ભઠા બી તે બી એક ધંધો સારો છે કે પહિ આપનું કટલેરી વગેરે કો પહી જ્વેલરી કો કપડાં સાડિઓ મુજે ખુબ સારા એવા વસ્તુ છે કે અમે ઘેર લાયને મૂકે છે.
હા સાચી વાત છે. હું પણ કુર્તીની શોપમાં જ નોકરી કરું છું. પણ તમારે કેવું છે કે ઘણી વખત એવું થતું હોય કે કોઈ વસ્તુ નવે જાણી હોય કે ન જતું હોય કે માલ ખરાબ આવ્યો હોય તો એનું તમને નુકસાન થાતું હોય છે. પણ મારી નોકરી માં એ વસ્તુ એક સારી છે કે એ વસ્તુ વેચાય કે ન વેચાય થાય કે ન થાય પણ મારે મહિનાનું જે ફિક્સ પગાર બાંધેલો હોય એ પગાર મને મળી જ જતું હોય.
હા બરાબર. મુજે હા પણ એટલું એ છે કે આમને ઘેર હા બ અમારું ઘેર મુજે વસ્તુ કા નહીં કાઈ આય અમારી જવાબદારી મેલવુ પડે છે. ઘેરના ધંધા મે અમને અને કોઈ
ધંધો હોય હા તમારે પોતાનો ધંધો છે તો આપણને ઘણી વખત એવી લાલચ પણ થતી હોય છે કે ચલો આજે થોડુંક કામ છે તો આપડે નવ વાગ્યાને બદલે દસ કે અગિયાર વાગ્યા સુધી કામ ચાલુ રાખીએ તો ઘરે બાળકને એ લોકો બધા રાહ જોતા હોય છે. જયારે અમારે નોકરીનો ટાઈમ તો ફિક્સ હોય. કે નહી નવ વાગે છૂટી જઈએ છે. તો નવ વાગે ઘરે જઈ અને બાળકને પરિવારને એને ટાઈમ આપી શકીએ. ઘરનું બીજું કરી શકે ઘરે ગયા પછી નોકરી વિશે અમારે કઈ કામ નઈ કરવાનું રહેેતું.
અને કસ્ટમર આઈને વસ્તુ લઈ ને લઈ તો બી તમારે પેમેન્ટ પગાર આવે છે બરાબર. પણ અમારું કેવું છે, ઘેર અમે વસ્તુ લાવે છે, એકઠોક ભઠું વધુ ભરીને પણ બહાર ના કસ્ટમર આવે છે, દેખીને બી જતા રહે છે. કમી આવે છે, શોપ પે કેમ શોપ માલમ રહે છે, ને બટ કે વો આ દુકાન છે. તો કઈ પ્રોબ્લેમ નથી થતી, પણ ઘેરનો ધંધો એવો છે કે તે હમ, જ જાસ્ત નહી ચાલતો.
હા, સાચી વાત છે. પણ નોકરીમાં મારે એક એ ખરું કે અમને જે અમારા બોસ કે, અમારે એજ વસ્તુ કરવી પડતી હોય છે, અમે અમારી રીતે કશું કરી ના શકીએ, એમ કે તમારે આ કામ કરવાનું છે તો એજ. કરવાનું આ ટાઈમે આ કામ થઈ જવું જોઈએ, તો એ ટાઈમે મામારે કામ થઈ જ જવું જોઈએ. ઘણી વખત તબિયત ઠીક ન હોય.
નોકરી મ તમારી વાત બી બરાબર છે, નોકરીને તમે જ્યાં જ પી તમને અ શોપિગ મા જે પૂરું પા પાલન કરવું પડતું હોય છે, જેમ જે વઠાણ જોડે નીર બોલાવાનું કષ્ટ જમને જોડે કેમ કઈ બોલાનું. શું બોલાવાનું, તેને કપડા દેખવાળના બોલાનું બધું. તો તમને ધ્યાન રાખવું પડતું હશે ને.
સાચી વાત છે. હા, આપણને અમુક ટાઈમ ન ગમતું હોય, તો એ લોકો જોડે હ. રહીને જને પે એ કરવું હોય, જ્યારે પોતાનો ધંધો હોય, તો આપડે એને કહી શકીએ કેમ. ને આવું નથી, ખાવતું જ. અમે આ વસ્તુ નહી કરી શકીએ, અને આજ આજકાલ તો કોમ્પિટિશન એટલી વધી ગઈ છે. તો નોકરીમાં એક એ ડર પણ રહેતો હોય છે કે, જયારે મંદીનોને એવો ટાઈમ હોય. તો કોઈ નવા લોકો ઓછા પગારે રેવા માટે, પણ તૈયાર હોય છે. તો અમારી નોકરી ગુમાવવાનું, પણ અમને બીક હોય છે કે જો એ લોકો ઓછા પગારે રહી જશે કે, અમે જ્યાં નોકરી કરી છી, ત્યાં એનું પૂરતું કામ નહી થાય. તો અમને નોકરીમાંથી નીકાળી દેશે. જયારે એને અમારી જરૂર નહી હોય તો, પછી અમે નોકરી વગર ના થઈ જશું.
અને માન સન્માન બી દેવાનું, તે બી નેટ જવાનું-આવવાનું, આ એક જવાબદારી છે ને.
હા, સાચી વાત છે.
અને જે સારું છે, ભાઈ જોબ ઘેર પગાર ભી આવે છે.
હા, જેમ અમારે નોકરીમાં ટેન્શન છે, એમ ધંધામાં બી ટેન્શન તો રહેતું જ હોય છે. એ એટલા બધા પૈસા રોકાણ કરીને આપડે કામ કર્યું હોય. તો એ પ્રમાણે આપને સામે પગાર ના મળતો હોય કે પૈસા ન મળતા હોય, તો એમાં આપડણે નુકસાન ઘણું થતું હોય છે. ધંધામાં તો મુકરામ કમાય પાછી આવે, એવું જરૂરી નથી હોતું. એટલે એ બહુ મોટો ડર રહેતો હોય છે, પૈસા માં ફસાય જવાનું. અને નોક ધંધામાં એવું ફિકસ ન હોય કે, પગાર આવશે તો, ઘણી વખત એવું થતું હોય.